હેલો કૌશિક ભાઈ કેમ છો, બાકી બોલો
બ મજા મજા, ત હોસ્ટેલ માંથી ફ્રી
અમારે, તો અહીંયા ફઈજ હોય ને અરે કઈ,. કામ નથી, તમારાથી વધારે ઈમ્પોર્ટન
બીજું બધું એટલું બધું માન આપો છો, એમને તમને
બઉ પેલા, ને જ માન છેને.
સરસ બીજુ, શું હોય, તમને આપડે ગોવાની ચર્ચા કરતા હતા કે ગોવાનુ, એટલામાં પડે એમ છે, તો તમને એમ કતો ખાતા માં તમે ગોઠવુ, હોવું દિવાળી
હા, તે વાંધો નઈ મારા તરફથી ફાઇનલ છે આપડે જઈએ સાતમાઠમમા પણ અહીયા બધું મોંઘું હોય છે. થોડુંક મને એવું લાગે
બ હુ, ઓફ સીઝન માં જઈ જયમારે ઇન્ટરશિપ ચાલતું હોય, ને
હાથી, ઓફ સિઝન નો પ્લેન બનાવીયે આપડે ખર્ચો ગણી લઈએ, પેલા પછી. આપડે એ પ્રમાણે, બજેટ બનાવીને જઈએ, પછી
હા, કઈ વાંધો ન ઓફ સીઝનમાં છે. બેનિફિટ થાયટલું બધું
હાથી, આપડે ઓફ સિઝન માં જ જવું છે, આપડે ત્યાં શ સિઝન ન કામ છે, આપડે
એટલે એજ ને ગવામાં ક્રોઝ, બ્રો ને બધું આપ્ટ બધ લ કેશું. હ
હા, તે વાત પછી વાંધો નઈ, પ્લાન કરીએે આપડે ખર્ચો તો આપડો કેટલો થશે બાર સો રૂપિયા, આવવા જવાના રાઈટ
હ, તનેક સામ્રી સબ ગણાવું જો હા, ભાઈ બારસો, બારસો રૂપિયા આવગ જારક થઈ ગયા ટિકિટ
હા
ત્રણસો રૂપિયા આપડે કે ચેન ખાધુ કદા ગણી
પંદરસો, આવાજનાલો બીજું
હા, એ જ પછી, પંદરસો કરતા પછી ન્યાં આપડે કદાચ કરીએ પર પર્સન, ના ભાગમાં પંદરસો આવે કદાચ ગણી એવી રીતના બે, ત્રણ દિવસ રોકાયને એવું કક થાય ને
હા, પર પ્રસન્ન પંદરસો વધારે નથી.
એ, વધારે પણ રાત તો ખ હમણા ત્રણ હજાર પ પછી, આપડે આપડે, ત્યાં ફરીએે હરીએ બધું ખાઈ પીને બધું પર પર્સન પાંચ હજાર, બે
હા
તો એ પાંચ ના ત્રણ આઠ તોય, આપડે બે થી ચાર હજાર પોરેપોરા હો
એટલે, તમને શું આમ સાચે દસ હજાર નું બજેટ છે, પાડવાની વિચાર
દશકમાં તો પાડું પડે હુ, વાત કરે તું યાર દસ તો કોમાન થઈ ગયુ, કારણ કે દસ તો આરામથી વપરાય જ જાય
વપરાય, તો આરામથી જશે જ પણ દસ કાઢવા ક્યાંથી
એ વાત છે, સર પાી તોી સરર ક કરશુ, હાલ આ ડવરું, તો વાર ભેગા કર પછીી જાય એમ તમે વધ, ન કઈ દસ ન પણ સરોવર તે ગ પાંચક, પરાા
પાંચક તો થઇ ગયા.
પાંચ સર ઓવર થી કાઢ લઈ અને પછી, હજાર બે હજાર, તું આ ડવરું કર ના એટલે હાથે, પોડી ગય
હા, થઇ જાય, એટલું જ થઇ જાય.
હા, વધે તો કેટલું પછ, બે ત્રણ ર બેન પાસેથી જ લઈ. હ મને એટલી ખબર
એમ તો થઇ જશે, પણ હવે એ લેવા પડે એજ ને
હારે પછી, ભોને તું આવી ના આપી દે હું ત એમ કઉ છુ, કામ કરી એમ બોલી છે, ભાઈ એની રીત ના જોઈ લે એમ સાહેબ ની તો
સાહેબ ને તો ભાઈ, ને ખાલી કોલ કરવાનો રે કે ભાઈ, ગોવા જવું છે. નાખો હમ્મ. સાહેબ ને કઈ પૈસા કેટલા જોઈ છે, એમે કેવું ના પડે સાહેબ ને ખાલી એટલું જ કેહેવાનું રહે, કે ગોવા જવું છે. ભાઈ, નોંધંદ રજનાક છે, ડાયરેક્ટ
કબજ નહી, પડે એટલે ડરેક્ટ પંદર નાખ પાડી
જાદુ, જાદુ ધીમે ભાઈ. હા, શો કે ભાઈ.
એ તો એને કઈ ખબર નહી, પડે એટલે ડાયરેક્ટ પંદર હજાર, નાગી દેશે
હા એટલે એમ મને તો લાગે કે ડાયરેક્ટ પંદર નાખેવા છે એમ ભાઈ એના.
ના ના એટલા બધા પાંચ એકક્સ્ટ્રા થોડ આપે કે ભાઈબંધ દોસ્તી માં. લાગે તમને આપે પાંચ.
એટલે નીરવ ના ભાઈ નું કઉ છું મોટા ભાઈ નું.
અચ્છા હા નીરવ નો ભાઈ પણ ના એ હમણાં ગરીબાઈ માં છે તમને ખબર છે સાહેબ ને હમણા વચ્ચે હું પ્રોબ્લેમ આવી ગીતી.
ચમ આવી.
ક મોબાઈલ નો હપ્તો એ એમનાથી ભરણો ન ન ન ન કંપની વારા કેકે એનો મોબાઈલ બંધ કર દીધો તો. હા તો હાચો જ
એમ હમણાં જે ઓલું ક અ ઇનોવા લીધી તી એનું બિઝનેસ કંઈક હતું શું હતું ઈ.
એને ખબર હમણાં એનો ભાઈ હું કરે અલગ અલગ જગ્યાએથી બધી મની ભેગું કરવાનું કરે છે. પૈસા ભેવું કરવાનું પણ એને કાઈક ને કંઈક ઇસ ઈ કોના પર આવતા હોય કંઈક થાતું હઈસે ને કોઈક એમ થાતું હોય બાકી તો હું વાંધોય કેજે
કોય હદે બાકીને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ચાલુ ત્યાં સુધી ત મને ખબર છે એને બે ઇનોવા લીધી હે. ના ટુર્સ માંટે છે ટૂંકમાં ભાડે.
હા હા આપે છે ન વસ્તુ તેને બિઝનેસ ચાલુ જ છે. એક બે વાર તો હું આ દીપી બેન ને જવાનું તું મે એ વાત કરી તી મેં કીધું કે ભાણિયો ને જે ભેગા થા સ્વિફ્ટને ફ્રી હોય તો આપો. તો મને કે ઈકે અમાર કાઇ વાંધો નથ લઈ જવી કે તારી કે ભાડું તને મોંઘું પડી જાય કે.
હા હ કોને એના ભાઈ હારે વાત કરી.
હા ના નૈરવ ના ભાઈ હારે વાત કરી તી. હા નહી વા કરતો શું એને કઈ ખબર ન હોયને વાત કરિ એવું થાય.
મે મેં પણ નીરવને ફોન કર્યો તું મારી ત્યાં એવું તો સ્કીલ છે ન ડાયરેક ફાયર વા નિરવ કીધું તું મારે એક જોતી તી અમાર ફૂલ ફેમિલી પ્લાન બનતો તો બાર જવાનો ઈનોવાનું મેં કીધું તો એને કીધું હું પૂછીને કઉ તન પછી એને કઈ કીધું ને ને મારુ
હ હ હમ્મ મારો બેટો એમ ભૂલી જાય છે કે હું. ખબર મારી આગળ થી પાચસો છ સો રૂ પિયા લઈ ગયો મને કે બે રિટર્ન કરુ હજી અયપા નથી. શું કરી લો માંગી લે હા એટલે મને એવું લાગે ભૂલી ગ્યો કારણ કે
હમ્મ.
હા ભૂલી ગ્યો હશે.
હા તો એવું જ હશે એ તો.
કાઈ વાંધો નહી તો કાલથી કોલેજ ચાલુ થાય તો લઈ લેશ બીજું શું હોય.
હા એટલે ઈતો લઈ જ લેશું ને તમે કઈ મૂકો એમ છો નહી.
એ એટલે નેે પૈસા હોય વસ્તુ કિમતી છે એમ બીજું તો હું આમાં
સવાર હવાર ના પેમેન્ટ અમારા થોડાક બાકી એના કરીજો આ વખતેના તો બાકી જ છે એ પેલા ને તમે એક બે ના ગાડિયા કરી નઈ થાય કે હું દઈ દઈ ભાઈ તમને પછી.
એ સર તમારા જે સત્તર હજાર નો કાઉન્ટ કર્યા તમારા પંદર હજાર થતા હતા અને તમને હત્તર પુરા
સત્તર હજાર તો છેલ્લે કેટલા ટાઇમ પેલા ના સત્તર જ પડા એ પછી સરોવરે ગ્યા તા આપડે.
એ પછી નઈ જે ત્યારે પંદર હજાર ક તમને કઈક હજાર દોઢ હજાર જેવું આપ્યું તું મેં. હા. હમ્મ મને હિસ્ટ્રી યાદ નહીં ઉભારો મને હિસ્ટ્રી જોવા દયું કદાચ લગભગ મે તમ દોઢ એક હજાર. આપ્યા તા અને પછી એમાંથી પંદર પાંચસો પંદર પાંચસો માંથી પાછા બારસો રૂપિયા થ્યી આ સરોવર ના. બારસો રૂપિયા ઈ થયા એટલે બારસો રૂપ પંદર પાંચસો માં બારસો નાયખ એટલે કેટલા થાય ઈ બેય? સતર હોળ સાતસો.
હા
હોડ હાતસો થ્યાં ને ત્રણસો રૂપિયા હું તને એકસ્ટ્રા એડ કરીને, મે તને હતર હજાર તીન આવ્યાં. મે તમને હતર હજાર હા હાસ તો તું યાર આપડો ખાસ મિત્ર ડાયરેક્ટ આપણું યંગ એડમિશન થાય, એટલે પેલો પૈસો તારો.
એવું છે એમને એમ સુધી વાત જોડાવાની છે એમને
ઈ જ ને તને એક હારે સત્તર હજાર આપણું એમ્સમાંટલે તને વી આપી દેવાના છે. પછી? હતરેય નહી હાલ ડાયરેક વીસ મસ્તી નથ કરતો, આપડું એમ એડમિશન થઈ જાય ડાયરેક્ટ એડમિશન નઈ સોરી એ આવી જાય, એટલે તને વીસ હજાર આપવાના રે આપડે.
હા તે વાંધો નઈ, કરશું આપડે એવું કઈક બીજું શું હવે?
એડમિશન
પણ તારે હંઅં
સરસ લે બીજું શું હોય છે? વોટ્સઅપમાં કોઈક મેસેજ કરે છે. સક ના ના એ તો હું આમાં જ છું. યાર તમારો કોલ ઇમ્પોર્ટન્ટ હોય થોડો મુકી ને કરી એમાં જવ? હું વાત કરો?
હમ બીજો બોલો શું કરે તમારા છોકરાઓનું?
છોકરા ડાયરેક્ટ, છોક ભણવામાં મુકવાના આથી મિશન થઈ જાય તો સારી વાત છે. એ ને તૌ હું ભણવાવા મૂકી દેવાનો છ.
હા તે સારુ હોસ્ટેલ્માં મુકી દેજો
ના ના હોસ્ટેલમાં બગડી જાય.
નઈ નને હોસ્ટેલ મકવાનું સારું છે. હું તો કઉ ઘરે બગડવા વાળા
એની કરતા પાહે હોય ને તો હારું.
ના ના બગડવા વારા ઘરે એ બગડે ને હોસ્ટેલ એ બગડે એમ
હા એ તો વાત હાસી તમારી પણ હોસ્ટલમાં થોક મારો જ ખુદ નો મિત્ર છે એ જ એમ કીધુ એને કઈ બગડી ગયયો આપણે એને શું કહીએ કેયો જોઈ તમે?
એવું છે એમ નઈ તમારા દોસ્તાર ની મૂંકો ને તમારા છોકરાઓનું જોવું તો સારી વાત છે.
એ તો એમ જ કાલ હવારે ઈ વસ્તુ આપણે છોકરામાં નો આવે એટલે. પોતાની જેનજી તો ડાયરેક ખતરનાક થઈ ગઈ છે.
વાંધો નહી બીજું જ તો શું? હું તો બઉ છે ને એને છઠ્ઠા થી નવોદયમાં મૂકી દયો છું.
એતો મારો જનરીમાં વિચાર છે જ
એમાં એક્ઝામમાં પાસ થાય જાય ને
ના તમારા અંડર થ્રુ જ આપડે એને બધું કરાવવાનું કારણ કે તમે જેટલી નોલેજેબલ એને બધી જો એટલે તમનેને આઈડિયા આવે.
નોલેજેબલમાં જૌ પેલા થી છે ને એનામાં હોવું જોઈએ એમ ઇન્ટલેકચ્યુઅલ પાવર હોવી જોઈએ. કે કોસેપ્ટ ના સમજી શકે, ગ્રાસ કરી શકે.
એ વસ્તુ જે એનામાં ન હોય એટલે તમારા અંંદરમાં આપણે મોકલવાનો છે ને
એ વસ્તુ ન હોય તો મારી અંંદર માં એ મારી અંદર જ રહી જશે, એમ પાસ નહી થઈ અકે
એવું છે, હું તો એમ હમજ તો કે તમે એક્ઝામ વગેરે ક્લિયર કરી મે તમારા અંડરમાં મોકલી એ તમે એક વસ્તુ મને સમજાવ મેં બીએસસીની એક્ઝામ હજી રિસેન્ટલી ક્લિયર કર્યું તો ગમે ઈ પરસન ને નઈ આમની આમ છે.
બી એસી વસ્તુ અલગ છે ને એમાં તમે રટ રટો મરવી મરવીને એમ કરી શકો પણ નવોદયની એઝામમાં ત્રણ વસ્તુ આવે એક ગુજરાત ગુજરાતી આવે, એક ઇંગ્લિશ આવે, સોરી ઇંગ્લિશ નો આવે, ગુજરાતી આવે, એક ગણિત એક આકૃતિ વિભાગ આવતો.
હા, હા ટાયગ્રામ હ, એું સમજી ગયો, હા હા આવતા ને મેં ખુદે આપેલી છે. પણ એ લોકોએ મને ફોન જ ન કર્યો, પછી.
હોય, ને એ લોકોને જ ફોન કરે મારા ફોન એ
એ તો કહ, મારા નંબર તો લીધો હતો પણ મને ફોન જ ન કર્યો.
હા, નંબર તો બધા ને લઈએે જ પણ ફોન ખાલી એને જ કરે છે, પાસ થઈ ગયો હોય ને ટૂકમા
હા, ખોટું ને જે વ્યક્તિને હ માન રીજક ની ખ્યાલ જ ન પડે
ઓનલાઈન રિઝલ્ટ મુકાય જ છેને, ઓનલાઈન ચેક કરતા આવડવું જોઈ. એનવીએસને વેબસાઇટ, ઉપર રિઝલ્ટ આપ
અચ્છા કારણ, કે એ સમયમાં તો અમારી પાસે ફોન ન એ લગાવું બે નથી, બઉ
હમ એટલે એ સમયમાં હુ, જે સમય માં ફચું ને એ સમયમાં કોઈને આવ કઈ, ખ્યાલ હતો જ નહીિ એમ
એ નઈ, એ લઈ જ ને અમારાવા સાહેબ બતા ખાલી રેું ક હતુ, એમાંથી ખાલી બે છોકરા, પાસ થયા જ ચાલો મારે કામ છો તોને પછી કોલ કરુ
પછી, વાત કરો ભાઈ
છે, કો
એરા કોલગટ કરેલા નથીતા, તમારા વાત